હા. સારું છે ને મિત્ર?
હા સારું. હમ્મ. અભ્યાસક્રમ એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલી રહ્યો છે હમણાં.
હા મિત્ર. તમારી વાત તો તદ્દન સાચી સે, કારણ કે હમણાં હાલમાં યુનિવર્સિટીની એક્ઝામ ચાલી રહી સે, એટલે એક્ઝામ તો બરાબર ચાલતો હશે. તો તૈયારી કેવી છે એક્ઝામની?
તૈયારી એકદમ મસ્ત સ સે એમ તો ઘણી સારી એવી તૈયારી કરી છે. એટલે હું એકદમ આત્મવિશ્વાસથી એક્ઝામ આપી શકું એવું મેં તૈયારી કરેલી સે.
હા ભાઈ. તમારી વાત તદન સાચી સે, પરંતુ મિત્ર આજે હું તમને એક એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો સે, જે ખુબ જ મહત્વનો સે, એ સે બેરોજગારી. તો એના વિશે થોડુંક દોસ્ત જણાવજો ને, બેરોજગારી વિ શે.
હમ્મ. આજના સમયમાં આપણે જોવા જઈએ તો કેટલાક એવા અશિક્ષિત વર્ગો હોય સે, તેમાં કેટલાક લોકોને શિક્ષણ ન મળવાને કારણે કે તે લોકોને રોજગારી મળી શ મળી શકતી નથી. તેમાં કેટલાક લોકો તો ભણેલા ગણેલા હોવા છતાં તે લોકો નોકરી કે ધંધો કરી શકતા નથી, સેવટે તે લોકોને મજૂરી કરવી પડતી હોય છે તે એક બેરોજગારીનું કારણ જ હોય સે કારણ કે તે લોકોને એવી ક્ષમતા હોય છે કે તે લોકો કોઈ પણ કાર્ય કરી શકે છતાં તે લોકોને તેવી પદે જગ્યા કામ કરવા માટે મળતું નથી એટલે આપણને આપણે જાગરણ જાગૃત જાગૃત કરવા જોઈએ અને એ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ
હા મિત્રો તમારી વાત તદ્દન સાચી છે પરંતુ મિત્રો આજે આપણે જોવા જઈએ તો બધી જ જગ્યાએ મિત્રો એવી બધી જે સ્કૂલ છે કોલેજ છે બધી જગ્યાએ ઘણા બધા એવા વિદ્યાર્થીઓિગ્રી ડિગ્રી મેળવતા હોય છે મોટી મોટી કોલેજમાં જતા હોય છે અને એ લોકો ડિગ્રી હાંસલ કરી લેતા હોય છે પરંતુ એ લોકોને મિત્ર કામ નથી મળતું અને મિત્ર હવે જોવા જઈએ તો જે જે માહોલ ચાલી રહ્યો છે અને એમાં પણ જે એમાં પણ જે નેતાઓ રહે ઉભા એ લોકો એ લોકોને ડિગ્રી કે આવું કઈ હોતું નથી અને એ લોકો ચૂટણીમાં ઉભા રહે છે પરંતુ મિત્ર જે ભણેલા ગણેલા છે જે જે જે ખૂબ જ ભણતા હોય તેવ લોકોને દોસ્ત આ નોકરીની તકની મળે અને આ એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે દોસ્ત થોડું આના વિશે ચર્ચા કરજો નને
પણ એકદમ બરાબર કારણ કે આપણે જોઈએ આપણા દેશમાં કે એવા શિક્ષિત લોકો હોય છે કે તે લોકો પોતે નિયમ ન પાલન કરી શક હોય છે છતાં આપણા ભારત દેશમાં આવવા એવા લોકો ચૂંટ પદે બેસેલા હોય છે કે તે લોકો અભણ હોય છે તે લોકોના તે લોકોના નીચે આપણે શિક્ષિત એવા લોકો કામ કરી રહ્યા છે તે લોકો ના નિયમોમાં આપણ આપણને કેટલાક એવા અનિયમિત કેવા લ કરતા હોય છે તેમાં આપણે માન્ય માન્ય પણ ગણતા નથી એટલે આપણે નિયમો આયોજનો એ બધું આપણેે બદલવું પડતું હોય છે કારણ કે જો આપડે આવું બું બદલીશું તો આપડે આપણા દેશ નો વિકાસ થઈ શકતો હોય છે અને લોકોને બેરોજગારી પણ મળી શકતી હોય છે કારણ કે આપણે અન્ય દેશોમાં જોવા જઈએ તો તે લોકો કેટલા વિકસિત દેશો હોય છે તેમાં તે લોકોનું આયોજન જ એવું સારું હોય કે તે લોકોને કોઈ પણ પ્રકારની એવી અગવડતા પડતી નથી નથી અને પ્રમાણસર બધાને રોજગારી મળી રહેતી હોય છે તે લોકો ના જે પણ કાર્ય હોય તેમાં તે લોકો લોકો સફળ જતા હોય છે પરંતુ આપડા આપણા દેશોમાં આવું થતું નથી તેનું મુખ્ય કારણ આ અશિક્ષિત કારણ અને અભણતર જેમાં નીચલી સપાટી ના લોકોને કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતી હોય છે અને તેમાં ગરીબ ગરીબ થતો જતો હોય છે અને અમીર અમીર થતો જતો હોયશે એના લીધે પણ આવી બધી રોજગારી આપણને ઉભી થતી નથી એટલે આપણેે આ આ બધા નિયમોનું ઉલ્લંઘન કરીને ફરીથી એવા નિયમો બનાવવા જોઈએ અને ઉચ્ચ પદે શિક્ષિત વર્ગોને બેસાડવા જોઈએ જેથી નીચલા વર્ગોને પણ એવી સારી સુવિધા મળી શકતી હોય છે.
હા મિત્રો તમારી વાત તદ્દન સાચી છે પરંતુ મિત્ર એ આપણે નવો નિયમ લગાવવા માટે ખૂબ જ ખૂબ જ એ એનો ખૂબ જ આપણે પ્રચાર કરવા પડશે અને જે પણ આવા નિયમો કાઢે એનો ચુસ્ત રીતે પાલન પણ કરો એ તોસ્ એટલે આપણે જે પણ નિયમો કાઢીશ કે જે પણ નેતાઓ હોય એ લોકોને ડિગ્રી અથવા કે ડિગ્રી અથવા કે જે શિક્ષણ આવડ એ લોકોને આવડતું હોવું જોઈએ. એટલા માટે દોસ્ત એવી આપ અનેક આવી પ્રવૃતિઓ કરવી જોઈએ જેથી એ લોકો યોગ્ય રીતે અભન રહે અને જે ભણનાગળના રહે તો એ લોકોને પણ એ લોકોને પણ સારી એવી નોકરી મળે એવો આપણે પ્રયાસ કરવો જોઈએ. અને આપણે જે મુખ્ય મુદ્દો એ છે કે જયારે પણ આપણે ચૂંચણી આવતી હોય ત્યારે એટલા બધા જે પક્ષવારે એ લોકો ચૂંટણીમાં તો ઘડપર પ્રચાર કરતા હોય છે પરંતુ તો એ લોકોને એટલું જ્ઞાન હોતું નથી અને તે લોકો અભાણ રહેતા હોય છે કારણ કે એ લોકો યોગ્ય ન જો કે એવું માર્ગદર્શન ન મળતુ હોવાથી તે લોકોને એટલું સમત ન હોય પરંતુ તે લોકો સમાજને કેવી રીતે વિકાસ કરવાનો એ લોકો ની આવડ ના હોય તેથી આપણ જે પણ એરયો છે એ વિકાસ ન થાય
એ આપડે એમ જોવા જઈએ તો આપડા દેશોમાં કેવા બ દા એવા ચૂંટણી સમયે આપણા નેતાઓ આપણા ઘર ઘરે આવીને વોટિંગ કરીને માંગતા હોય છે એવા આપણને મોટા મોટા વાયદાઓ કરતા હોય છે જેમાં આપણને આપણને પૂરતી સુવિધા આપવામાં મદદરૂપ થાય એમ કરીને આપણને વોટિંગ કરવા માટે આપણા વોટ માંગતા હોય છે પરંતુ જ્યારે જ્યારે પણ એ લોકો સિલેક્ટ થાય આપડે એ લોકો કોને ચૂંટણી સમયે આપણે એ લોકોને એક અધિકાર તરીકે એ લોકોને
પરંતુ તે પછી આપણને એ લોકો કોઈ પણ કાર્ય કરી આપતા નથી અને આપડા પણ રોજગારીમાં એ લોકો મદદરૂપ કરી શકતા નથી તેમાં એમ અનેક પ્રકારની જે યોજનાઓ હોય છે તેમાં પણ આપ આપણને જે પણ કઈ સરકાર દ્વારા રકમ આપવામાં આવતી હોય છે એ એ પણ ચોરી ચોરી ચોરી ચૂપકે બધા લઈ લેતા હોય છે આવા બધામાં તે લોકો લોકોને બેરોજગારી બતાવ તા હોય છે કારણ કે આ બેરોજગારી એવી રોજગારી છે કે તેમાં લોકોને ઘરે બે બે સમય ન જમવાનું પણ મળી શકતું નથી અને તેમાં લોકો કેવા ભૂખ રહેતા હોય છે આવા બધાને રોજગારી ઘવા માટે સરકારે કોઈકને કોઈક યોજના કરવી જોઈએ અને તેમાંયો યોજનામાં સહકાર આપવો જોઈએ કે તેમાં તે લોકો જોડાય અને સાથ સહકાર આપે એવા મોટા મોટા કાર્યક્રમો દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા જોઇએ પરંતુ આપણા આપણા બાજુ એવું થતું નથી કારણ કે તે લોકોને તે લોકોને કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ મળી શકતી નથી.
હા દોસ્ તમારી વાત તદ્દન સાચી છે પરંતુ દોસ્ત આ બેરોજગારીનું કારણ એટલા બધા છે કે ઘૂપ જ ગણા પરંતુ દોસ્તનું એક એવું કારણ છે કે જે પણ જે પણ યુવાનો છે એ લોકોને નિમ્ન કક્ષાની નોકરી કરવા એ લોકોને ગમતું નથી કારણ કે એ લોકો મોટી પોસ્ટ પર જવા માટે ઈચ્છતા હોય છે એ લોકો લકાત લાયકાત તો હોય છે પરંતુ એ લોકો વધુ સેલરી મેળવવા માટે અથવા તો ઉચ પોસ્ટ પર જવા માટે માંગતા હોય છે અને જો એ લોકોને નીચ તો એ લોકોને જાય અને પછી એમાંથી એ લોકો એ લોકોને એવું કાય દે
હા તમારી વાત એકદમ બરાબર છે કારણ કે આ આજના સમયમાં આપણે જોવા જઈએ તો કેટલા મોટા મોટા પદે એવા અશિક્ષિત લોકો બેસેલા હોય છે પરંતુ એ લોકોને કાર્ય કરતા આવડતું જ નથી એ લોકો પણ જે શિક્ષિત લોકોસે એ લોકોની સહાય લેતા હોય છે આપણા કાર્યો ઝડપથી થઈ શકતા નથી કોમ્પ્યુટર પર એ લોકોને આવડત હોવા આવડત ન હોવાને કારણે છતાં એ લોકો કોમ્પ્યુટર પર બેસતા હોય છે પરંતુ એ લોકોને એવું ઝડપી કાર્ય નથી નથી આવડતું તેવું શિક્ષિત લોકોને આવડતું હોય છે તેમાં તે લોકો શિક્ષિત લોકોને જ બોલાવતા હોય છે એવા બે નંબરમાં પણ એ લોકો એવા કાર્યો કરવા માટે બોલાવતા હોય છે પરંતુ સત્તા છોડવા માટે તૈયાર થતા નથી એવા બધાને સત્તા થી દૂર હટાવવા માટે આપણે પણ એવા કાર્યો કરવા જોઈએ અને બેરોજગારી જે પણ શિક્ષિત વર્ગના બેરોજગાર છે એ લોકોને રોજગારીનું પ્રમાણ આપવું જોઈએ આમ આપણે એ લોકો પર પ્રમાણ આપતા જે પણ આપણે પદ પર બેસાડીએ તો આપણા ઝડપી કાર્યો થઈ શકે અને નિયમોમાં નિયમોમાં પણ આપણે બદલાવ કરી શકતા હોય છે તેમાં એવા બધા નિયમો લાગુ પાડી શકે તેમાં શિક્ષિત વર્ગ લોકો બધા હડી મડીને એવા એક નિયમમાં રહીશે અને એવા નિયમમાં ઉલ્લઘન ન કરી શકે તેવા કાર્યોમાં સંપૂર્ણપણે રોજગારી પ્રાપ્ત કરી શકતા હોય છે.
ખૂબ ખૂબ આભાર મિત્ર તમારો ધન્યવાદ